હેલો
હા નમસ્કાર
નમસ્કાર
અવાજ આવી રહ્યો છે
હા હા
હા તો આજે આપણે કારખાના ટોપિકો વિશે વાત કરીએ
હા હા
હા તો આજે કારખાનાઓ જે છે એ ખૂબ જ આમ તો રસપ્રદ બની જતા હોય છે કેમકે કારખાનાઓ જે છે એ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે બરાબરને અને ઘણી વસ્તુઓ જે છે આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ તે જે છે બધી વસ્તુઓ કારખાનામાંથી જ બનીને આવતી હોય છે
હા હા આજે આપણને જો બધી વસ્તુ ના જો કે કારખાના છે ખાતર રાસાયણિક બનાવાની ફેક્ટરીઓ કારખાના અને સાબુથી માંડી શેમ્પુ વાસણ માંજવાના લિક્વિડ બધું જ જો કે કારખાનામાં જ બને છે એટલે ખાવાની ખાદ્ય પદાર્થો પણ ઘણા ઘણા કારખાનાઓમાં બનતા હોય છે એટલે આપને વિકાસની દેશના વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો કારખાનાઓ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે છે
અને કારખાનાઓ જે છે રોજગારી પણ આપતા હોય છે કે હજારો લોકો જે છે એ વિવિધ કારખાનાઓમાં કામ કરતા હોય છે જેના કારણે એની રોજગારી પણ જળવાઈ રહે છે અને પહેલાંના સમયમાં કવું કે કારખાનાઓ અને આજના કારખાનાઓમાં ઘણા બધો તફાવત થય છે
હા હા પેલા એવી મશીનરી નહોતી એટલે કારખાનામાં જા્યાં જા્યાં કારીગરો કામ કરતા અત્યારે જોકે કારીગરો તો ઘણા જ છે પણ અત્યારે એવી મશીનરી આવી ગઈ છે કે જેને કારણે આપણે વધારે ઉત્પાદન કરી શકીએ જે કામ આપણે કરતા હોઈએ એમાં વધારો થઈ શકે પેલા છે તે કામ છે સાંજે જેટલા માણસો હોય એટલું જ કામ નીકળતું હોય પણ અત્યારે એવી મશીનરી આવી ગઈ કે આપણેે જયારે એનો જોઈએ તો પેલાના સમય કરતા અત્યારે સો ગણું કામ આપણેે વધારે ઉત્પન્ન કરી શકીએ છીએ
હા એટલે વધારે પહેલાં જે છે લોકો હાથથી કામ કરતા હતા એટલે ઓછું થતું હતું આજે મશીનોનો ઉપયોગ કરે છે એટલે વધારે કામ થાય છે એટલે આધુનિક ટેકનોલોજીના લોજીથી ઉત્પાદન જે છે એ ઝડપથી વધુ થાય છે અને ગુણવત્તા પણ સારી હોય છે તો કારખાનામાં જે છે ઘણા ઘણા વિભાગો જોવા મળતા હોય છે જેમ કે ઉત્પાદન વિભાગ હોય છે ગુણવત્તાનો વિભાગ હોય છે પછી પેકેજિંગનો વિભાગ હોય છે સ્ટોરેજ આજ ન વિભાગ હોય છે આવે ઘણા બધા પ્રકારના જે છે વિભાગો આપણને કારખાનામાં જોવા મળતા હોય છે અને દરેક વિભાગ હોય છે એનું પોતપોતાનું મહત્વ હોય છે
આહા પેલા છે તે આપણેે મહિનો દિવસ બહુમાં બહ તો અને નહીતર બે થી ત્રણ દિવસમાં જે આપડે માલ થયો ઉત્પન્ન કર્યો હોય એ એનો આપણે સૂકો ન હોય તો આપડે વેચી દેવો પડે છે ન વેચી તો એનો ખુબ જ બગાડ થાય છે જો ન વેચાણ હોય તો પણ અત્યારે એવી ટેકનોલોજી આવી ગઈ છે કે એનું સ્ટોરેજ કે વર્ષો સુધી એવા કેમિકલ્સો આવી ગયા છે કે વર્ષો સુધી એ વગડતા નથી કારણ કે એવા કેમિકલ આવી ગયા છે તો મિક્સ કરી અને વર્ષો સુધી એનો સ્ટોરેજ થાય છે
હા અને દરેક વિભ બધા વિભાગો જે છે ભેગા મળીને કામ કરે ત્યારે ઉત્પાદન જે છે ખૂબ સારી રીતે થાય છે એટલે કારખાનાઓ જે છે દેશની અર્થવ્યવસ્થાને પણ ઘણી રીતે મદદ કરતા હોય છે અચ્છ કે તેઓ ઉત્પાદન વધારે છે રોજગારી આપતા હોય છે નિકાસમાં પણ યોગદાન આપતા હોય છે, એટલે કેટલાક કારખાનાઓ જે છે એની વસ્તુઓ અન્ય દેશમાં પણ મોકલતા હોય છે.
હા હા જો આપણે આપણા દેશમાંથી જે કઈ બનતું હોય એ આપણે અન્ય દેશોમાં સપ્લાય કરતા હોઈએ છીએ, અને અન્ય દેશોમાં જે કઈ બનતું હોય એ આપણેે પણ, અન્ય દેશો પાસેથી ખરીદી કરવી પડે છે. આવી રીતના બંનેનો એકબીજાનો સમન્વય કરી અને બંને બંને બંને કે પછી ગમે એટલા દેશોનું આપણે બધા દેશોમાં આપણે ભરણ પોષણ અને વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છેએ, કારણ કે બધી વસ્તુ બધા પાસે હોતી નથી.
હા કારખાનાઓમાં કેવું કે સલામતીનું ખૂબ જ મહત્ત્વ હોય છે કેમકે કામદારો જે કામ કરતા હોય એને સુરક્ષા માટેના સાધનો પણ આપવામાં આવતા હોય છે, જેમ કે હેલ્મેટ પહેરવું પડે ગ્લવસ પહેરવા પડે. સુરક્ષાના ચશ્મા પહેરવા પડે એવા ઘણી બધી વસ્તુઓ જે છે, એમને સુરક્ષા માટેના સાધનો જે છે, એ આપવામાં આવતા હોય છે પણ ઘણી જગ્યાએ કેહેવું હોય કે સુરક્ષા તાલીમ પણ કરાવવામાં આવતી હોય છે જ્યારે એક કારખાનામાં જોડાય. ત્યારે પહેલાં એને તાલીમ આપવામાં આવે કે કેવી રીતે પોતાની જાતને બચાવવી પોતાની સુરક્ષા કરવી એવી રીતે કે ઘણા કારખાનાઓ છે, એમાં વીજળીનો ઘણો ઉપયોગ થતો હોય છે, તો મશીનો ચલાવવા માટે માટે જે સ વીજળીની જરૂર પડતી હોય છે, તો કેટલાક કારખાનાઓમાં સૂર્ય ઊર્જાનો પણ ઉપયોગ થતો હોય છે એટલે પર્યાવરણ માટે પણ એક ઘણી સારી બાબત કહેવામાં આવે છે. છે એમ.
હા હા અને થોડું ફ્રી પણ થાય ને સૂર્ય ઊર્જા છે, એ આપડે જાતે જ સૂર્ય પાસેથી મેળવી શકીએ એટલે બધું જેની પાસેથી કાર્ય લઈએ એ બધું ફ્રી માં પત્તું હોય છે, અને બાકી જે આપણે વીજળીથી કાર્ય લઈએ એ આપણને ખુબ જ એમાં જાજો આપણે ખર્ચો લાગતો હોય છે, એટલે એના ભાવ ત એ રીતના હોય છે.
કારખાનાઓથી આપણને જેને ઘણી સમસ્યા પણ થઈ શકે છે, જેમ કે પ્રદુષણ ફેલાય છે હવામાં પાણીમાં એક મોટો પડકાર બની જતો હોય છે, જેના કારણે આ જે ગ્રીન ટેકનોલોજી ઉપર જે છે ભાર મૂકવામાં આવે પર્યાવરણને અનુકૂળ કારખાનાઓ જે છે, એ ભવિષ્યની જરૂરિયાત છે, વિકાસ અને પર્યાવરણ વચ્ચે છેને સંતુલન જાળવવું એ ખૂબ જ જરૂરી છે ઓટોમેશન જે છે તમારે માનવું પડે છે કે ઓટોમેશનથી જે છે કામ ઝડપથી થાય છે અને ભૂલો જે છે એ ઓછી થાય છે અને જ્યારે માણસ કામ કરતું હોય છે, ત્યારે જ કામ જે છે એ ધીમે ધીમે થાય છે અને ઘણી બધી એવી છે, કે ભૂલ થવાની શક્ શક્યતા રહેતી હોય છે એમ.
હા હા. અત્યાર તો કેટલી ટેકનોલોજી આવી ગઈ છે, અને જેમાં કે રોબોટ રોબોટ, પણ ઘણું કામ સંભાળતું હોય છે.
હા એ વાત પણ સાચી છે એટલે ઘણા મોટા ઉદ્યોગોમાં જે છે ઉત્પાદન માટેના એકમો હોય છે, કારખાનાઓ માટે કાચા માલનું મહત્વ પણ ઘણા બધુ હોય છે, કેમકે કાચા માલ વગર જે છે છે ઉત્પાદન શક્ય જ નથી હોતું એટલે યોગ્ય ગુણવત્તાવાળો કાચો માલ જે છે એ ખૂબ જ જરૂરી છે, જેથી તૈયાર થતું ઉત્પાદનમાં ગુણવત્તાયુક્ત બને અને સારું બને એમ, એટલે પા કાચો માલ જે છે એ અગત્યનો પાયો છે.
હા હા. કાચા માલ હોય એ બધું સુરક્ષિત અને પેક કરવા માટે એમાં જે વાહન વાહન હોય છે એનો પણ, પરિવહનનો પણ મહત્વનો ભાગ ભજવે છે એમાં, પરિવહન આપણે અહિયાંયાથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય છે એટલે ઈ લોકોને પણ એમાં કારખાનામાંથી, રોજગારી મળે છે.
હા તમે પરિવહનનું કીધું તો એમાં જે છે કે રેલવે છે બંદરો દ્વારા રસ્તા દ્વારા અલગ અલગ રીતે માલ જે છે પહંચાડવામાં આવતા હોય છે કે નાના અને મોટા કારખાનાઓ જે હોય છે એમાં શું ફરક હોય છે. તો કે નાના કારખાનાનું ઉત્પાદન જે છે મર્યાદિત પ્રમાણમાં હોય છે, જ્યારે મોટા કારખાના હોય છે મોટા પાયે ઉત્પાદન કરતું હોય છે, એટલે બંનેના અર્થતંત્રમાં ઘણો બધો ફાળો હોય છે, અને નાના ઉદ્યોગો પણ ખૂબ મહત્વના હોય છે એવું નથી હોતું કે એવું ઉત્પાદન ઓછું કરે છે. છે એટલે સારા નથી પણ એ પણ ખૂબ જ મહત્ત્વના હોય છે એમ.
હા હા નાના ઉદ્યોગ હોય એટલે એવું નથી કારણ કે જો આપડે મોટા મોટા આપણેે જે કારખાના માંથી ઉત્પન્ન થતી વસ્તુઓમાં જોઈએ તો, એનો એટલો ભાવ તો લઈ ન હોય, પણ જે સોના છે ચાંદી છે એના પણ એવા એના પણ ઉદ્યોગોમાં મોટી આવી મશીનરી જરૂરી છે જે કારખાનામાં પણ હોય છે હવે અત્યારે અ આધુનિક જમાનામાં ભલે એ લોકો દુકાનમાં અ વ્યવસ્થિત અ તે ને રીતે ફીટ કરતા હોય છે પરંતુ અને જ્યાં એ લોકોને વધારે સગવડ હોય તો એ લોકો એમાં પણ એની ગુણવત્તા અને ભાવતાલમાં ઘણો ફરક હોય છે કારણ કે એનો ટુકડો પણ અ ખુબ જ છે હા હોય છે
હા તો આજે આપણે ઘણી બધી કારખાનાઓ વિશે વાત કરી એટલે કારખાનાઓ જે છે છે દેશ માટે ખૂબ જ જરૂરી એવા બની જતા હોય છે ઘણી નવી માહિતી પણ મેળવી અને ઘણી જરૂરી વસ્તુઓ જે છે એ કારખાનામાંથી જ મળે છે અને કારખાનાઓ વગર આધુનિક જીવનની કલ્પના કરવી એ ખુબ જ મુશ્કેલી ભર્યું કામ છે એટલે આપણે ઘણી વાત કરી મને પણ શીખવા મળ્યું તમને પણ શીખવા મળ્યું હશે તો આભાર તમારો
હા હા મને પણ ઘણું એમાંથી શીખવા મળ્યું એટલે હું પણ તમારો આભારી છું